હલો
હલો
હલો
હા બોલો
હવે આવે આવે છે.
હા હોવે આવે છે.
હા તો આપડે હવે આપડી ગુજરાતની ભરત ની નહેરો વિદ્યાર્ વાત કરો આપો તમે
હા બોલો
નહેરો દ્વારા નહેરો ના ફાયદા તમે જણાવો
હા
માર એના ફાયદા જણાવો તરે
હ અમર્દન નનેહેરુથી. લોકોને એમ ખેતી કરવામાં આસાન પડે છે.
હા
કારણ કે નહેરોમાં પાણી રહે છે એટલે ઉનાળા માં પણ પાણી ઘટતું નથી. કારણ કે ત્યાં ડેમમાંથી પાણી છોડવામાં આવે છે એટલે લોકોને પાક રોપાઈ જાય છે.
હા નનેરો દ્વારા ખેડૂતોને ઘણા બધા પ્રકારની મદદરૂપ થાય છે ઘણી પ્રકારની ખેતી કરે છે કેટલાક ખેડૂતો ખેતી પ્રત્યે આધારિત હોય છે.
હા
એ પાણી દ્વારા ઘણું બધું લાભદાયક છે, ખેડૂતોને
હા અમારે ત્યાં લોકો એ નહેરોથી બકતરી કરીને પાણી પાય છે હમણાં બી વરસાદ ઓછો આવ્યો ને તો રોજ થોડા લોકો બકનરી ચાલુને પાણી પા છે અને નહેર પાકી થ ગયે એટલે પેલું પાણી આસાનીથી રહી શકે છે, એમ સારી રીતે
હા ઘણી જગ્યા એવી નહેર બી છે હજુ બાકી થઈ નથી ઘણા શહેરોમાં આ ઘણા ઘણી જગ્યાએ જોવા મળે છે હજુ કાચી નહેરો
હા ઘણી ભાઈ અમાર બાજુ બી થોડી થોડી જગ્યા છે પણ પેલી મોટી નહેરો બાકી છે.
હ
એ મોટી નેરો માં થોડી થોડી પેલા ગરનારા બનાવેલા જે હોય ને થોડીક ગરનારામાં પાણી જાય એવુ
હા
એ કાજે જ છે એનો કઈ નિકાલ કરવા પડે કારણ કે એ થોડો થોડા દિવસો પુરાઈ જાય છે.
હા
એટલે એ પાકી કરી દઈએ તો આપણને પાણી હજુ સહેલાથી મળી શકે છે.
હા એ એ જે કાચી નરા ના કારણે કેટલા ખેડૂતો સરખી ખેતી કરી શકતા નથી સરખુ તો પાણીમાં શકતો નથી.
હમ્મ એનું કઈને કઈ આપડે કઈ ને કઈ નિકાલ કરીએ તો સરકારને અરજી લખીને આપણેે એનુ પાકી નહેરો બને એનું કઈ કરવા પડશે કારણ કે લોકોને છેલ્લા ભાગ સુ પાણી પહોંચી જ નથી રેતુ કારણ કે રસ્તા કાચી હોય એટલે ગમે જ્યા તૂટી જાય. ત્યાંથી આમ રસ્તો જ એવો પડી જાય નીક પડી જાય એટલે પાણી નીકળી જાય.
હા ને કેટલા ખેડૂતો એવા છે કે પાણી ખેતીમાં પાણી પડી રહી તો બી ભાઈ દઈ પછી બી બંધ નથી ચાલુ જ રાખે છે કેટલાક ખેડૂતો પાણી નો બગાડ કરે છે.
હા. એના માટે આપડે એને કઈ કરીએ વિચારીને
હા.
હા. અને કુવાના કારણે નેર અંડરગ્રાઉન્ડ કર આવે ને કોઈ બી જગ્યા રસ્તો હોય ત્યાં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
ગરનારા આમ થોડા નરમ ને એવા રાખવામાં આવે એટલે એ માટેના રસ્તો અચાનક બેહી જાય છે. એ સરકાર. ને જીક જેવું પડે કારણ કે મટરિયલ સરખું સારું વાપરતા નથી.
હા.
હ એ માટે રસ્તામાં પ્રોબ્લેમ પડે છે.
હમ્મ.
એના માટે કાઈક તો આપણે કરવું પડશે.
હા એનો નિકાલ કરી કરવો જોઈએ.
હમ્મ.
પાણી બગાડના કારણે કેટલા ખેડૂતો ખેતી કરી શકતા નથી.
હા એ વાત તમારી સાચી છે.
હા.
એના માટે આપડે કાંઈક તો કરવું પડશે.
હા અત્યારે સરકાર દ્વારા પાણી નો સંગ્રહ ગળો કરવામાં આવે છે.
હા. તો કરવામાં આવે છે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
અને લોકો તો એનો યુઝ પણ કરે છે સારી રીતે એના કારણે બધું આપડા અહીંયા ગુજરાતમાં પાક એવો થાય છે કારણ કે બારે માસ તો વરત પડતો નથી
હા.
હા એવું છે. એટલે નહેરના લીધે લોકોને ખૂબ ઘણા ફાયદા હા.
હમ્મ.
હા અમારે ત્યાં તો બેન હહર જાય છે એક નાની નહેર છે ને એક મોડી નહેર છે.
હા અમારે ભી ઘણી છે ને. પણ આ જે ખેડૂતી છે ને એ ઇસ્ટમાંલ નથી કરતો. બરાબર પાણી ન બગાડ કામ કરે છે કેટલા ખેડૂતો
હા એ તો એવું જ થવાનું કારણ કે નહેર છે એટલે લોકો કોઈ લોકો કહેવા વાળા જ નથી ને એટલે કોઈ કહેતા હશે કે પાણીનો બગાડ ન કરો તો એ લોકો જરાક બગાડ ઓછો કરશે.
હા એવું ક લાવવો પડશે એનો
હા હ. .
કેટલાક ખેડૂતો. પાક સારો મેળ્યો કેટલાક ખેડૂતો સારો પાક મેળવી શક્યા નથી
હા અને લોકો પાણી અંદર મૂકે જ છે અને વધારે માત્રામાં પાઈ ગાળે છે કારણ કે પાણી મોફત નું મળે એટલે પાણી ભાવું ગમે જઈ જતું રહે છે
હા
એટલે ું જાં સુધ ક્ષેતર ભરાાય ન જાય તં સુધી લોકો એને વાપર આ જ કરે છે અને પાણી મૂકેલું છે અંદર હોય છે
હમ
એટલે એમ થોડુંક ખેડૂતો બી વિચારવું જોઈએ કે પાણી મફતનું છે પણ એને માપ ન યુઝ કરે તો સારું રહેશે
હમ
હા
જો ખેડૂત પાણી સરખી રીતે ઇમલ કરે તો સારું તો બીજા ખેડૂતને પણ લાભદાયક થાય
હા એજ ને અને મોટી મોટી બિલ્ડિંગો બનાવવા માટે બી નેરનો યુઝ કરે છે કારણ કે ત્યાં ટેન્કર આવે છે ટેન્કર માંથી ટેન્કરના ટેન્કર માં પાણી ભરીને લઇ જાય છે
હમ
કારણ કે બધી બી બિલ્ડિંગમાં બોર થી તો કેટલું પાણી પીવડાઈ શકે એટલે માટે ટેન્કર ને લઈને જાય છે
હા
હા એના
જે જે ઉપલે વિસ્તાર વાળા છે એ લોકોને સરખું પાણી મળતું નથી એમનું કઈ કરવું જોઈએ છે
હા એમના માટે હવે તો સરકારે એટલી જ જોગવાઈ કરી છે કે
પાણી મળી રહે ઉપર ટાંકી મોડી મોડી બનાવવામાં આવે છે અને નીચેથી પાણી ઉપર જાય છે એવા બધા કરવામાં આવ છે અમારે ત્યાં એક ડુંગળી છે ત્યાં બે બે કઈ પચાસ હજાર લીટરની જે ટાંકી બનાવા મ બે ટાંકી
હા
હા તે તેના કારણે થોડાક ગરોવ છે ત્યાં પાણી નથી પહોચતું ત્યાં પહોંચે છે હવે લાઈન લાઈન ખોદી અને અંદર કરવામાં આવ્યું હત તે લીટર પાણી પહોંચાશે સારી રીતે
ઘ એવા કરશે કે ત્યાં સર મોથી દૂર દૂર જગ્યાએ લેવા જવું પડે છે
હા પહોંચતું છે હમણાં તો સારી રીતે પણ થોડાક સમયમાં એ પણ નહીં પહોંચશે
હા
એના માટે પણ કઈ ને કઈક કરવું પડશે
હમ સરકાર કેટલા સારા ઘણા કામ સારા કરે છે પણ વ્યક્તિઓ દ્વારા તેનો ઉપયોગ સરખો કરવામાં આવતો નથી
હ એના કારણે આપણને પાણી તકલીફ પડે છે લોકો આપડ ગુજરાતમાં તો સારું પાણી છે
હા
હા પણ બીજા લોકોને પાણી ના મળી રહે તે લોકો પાણી ના લીધે રાજસ્થાનમાં લોકોને પાણી સૌથી કમ માત્રામાં મળે છે એમના માટે પણ આપણે આપડે પાણી બચાવીએ તો તેમને થોડ ઘણુંવા બાછી મળી જ શકે છે
હા
હા
હ રાજસ્થાનમાં બી અત્યારે તો સરકાર દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા ચાલુ છે. ટૂંક સમયમાં પહોંચી જશે-
હમ
હ રાજસ્થાન ના લોકો બી ખેતી કરતા ખેતી કરે છે. પણ- સરરગી થતી નથી પાણીના કારણે પાણી ન મળટવાના કારણે-
હા હા કઈક તો આપડે કરીએએ એટલે લોકોને કઈ- હા બાજથી આપડ માી બજત કરશું તો તો એના લોકોને તરત મળી શકે- કારણ કે પાણી નો બહુ બગાડ કરવો જોઈએ નહી-
હા આપણા ગુજરાત ના ઘણા લોકો એવા છે કે જે પાણીનો-
હા પાણી ન ન નર કશે ચાલુ હોય તો પ બંધ બી નથી કરતા-
હા એલું-
માં જાય તો ક નર બને ને તો લોકો જોઈને બંધ કરી દેતા ર પાણી ન ટીપવું પડતુંય તો કઈ બંધ કરી જાય છે એવું આપણેમ ગુજરાત ના લોકોને શીખવું જોયે - ગુજરાતના લોકો સૌથી બેદરકાર માણસમાં આવે છે. એના માટે કઈક આપડણે પગલા ભરવા પડશે-
હ ગુજરાત ના કેટલા લોકો- એમને પાણી સરખીને મળી જાય એટલે પાણી ન વેલ્યુ ખબર નથી પડતું એને-
હા એ એજ પ્રોબ્લેમ છે. મોટી- કઈક તો કરવો પડશે-
એ ગણી ઘણી જગ્યાએ સરકાર દ્વારામાં- પાણી ન સંગ્રહ ગણો કરવામાં આવે છે. અત્યારે પણ વધુ- સંગ્રહ થાય એવી વ્યવસ્થા કરી છે. સરકારે-
હા-
ને હજુ કરતા રહે તો સારું પાણી દ્વારા ઘણી- બધા કામો થાય છે વીજળી ખેતી વીજળી પણ ઉત્પન્ન કરવામાં આવે છે. અત્યારે-
હા- અમારે ત્યાં પણ અમને પાણી ના મંદિરે બોળ આવ્યો ખોમાં ત્યા બે નું જ પાણી લાગ્યું બાજુમાં તરત નેરબી છે. બાજુમાં તો પણ બે ન જ પાણી લગવામાં આવ્યું એમ લોકોને મ પાણી લાગે છે તો પણ ત્યાં અહીયાં એટલું જ લાગવામાં આવ્યો.
હા-
હ એના માટે કઈક કરવા પડશે આપડે.
હા સરકાર દ્વારા આમ તો ઘણી યોજના મળે છે પાણી માટે.
હા પણ સરકાર ને પૈસા પાસ થાય છે પણ સરકાર ખાઈ જાય છે એજ ટેન્શન છે. સરપંચ સરપંચ ખાય જ જે કારણ કે સરપંચ લોકો થોડુંક કામ કરે અને પૈસા ખાઈ જાય છે એના માટે કે આપણે કઈક તો સારું કરવા પડે તેના કારણે આપણને સરખા કામો વગેરે મળી શકે.
હા-
હા- હ કઈક અવાજ જે આવે છે.
હા એ કતુંરું છે.
હા- અપડના- ચલો એ છોડો નહી પણ આપડે આમ પાણી વિશે સારીગ અગવાઈ કઈક કરવા પડશે કારણ કે લોકો બહુ વધારે માત્રામાં બગાડે છે એટલે એને વહેલી તકે આપડે નિકાલ લાવવો પડશે.
થોડો સમય સરકારે ઓછું પાણી આપવું જોઈએ તો ખબર પડે ખેડૂતોને કે હા પાણી નો ઉપયોગ આમ કરે.
હા તો બધા લોકો સમજી શકે. અને સારી રીતે બધું પાણી નો યુઝ કરે થોડક સમય પાણી વગર રહે ને લોકો તો તો આપોઆપ બુદ્ધિ આવી જઈશ આવી જાય.
હા
સારી રીતે લોકો યુઝ કરતા પણ થઈ જાય.
હા કેટલાક ખેડૂતો એવા બી છે કે પાણીનોો ઇસ્તેમાલ કરીને બંધ કરી દે સ સરખી રીતે ઉપયોગ કરે.
હ એવા ખેડૂત પણ છે અને તે તેનો પાક સારો થાય અને તે સારી રીતે વેચીને એમને પણ મુનાફો થાય અને સરકારને બી મુનાફો થાય.
હા
ગરીબ ગરીબ લોકોનો પણ એ ખેડૂતના લીધે જ ફાયદો થાય છે એ માટે સારા લોકોને પાણીની વ કઈ કહેવાની જરૂર નથી પણ આમ જે વેસ્ટ કરે છે એ માટે કઈ ને કઈક કરવું પડશે.
હા કેટલા માણસો સારા છે કેટલા માણસો ખરાબ છે કેટલું. ઉપયોગ કરે છે કેટલું બગાડ કરે છે.
હા એ એ સૌથી મોડી પ્રોબ્લેમ છે.
હમ
હા
હવે તો પાણીનોો બગાડ કરે એના પર બી દંડ રાખવો જોઈએ તો.
હા તો કઈક થશે સારું સારું.
હ તો ખતો. દંડ ભરે તો ખબર પડે ખેડૂતોને કે હા પાણીનો ઉપયોગ આમ કરવામાં આવે છે.